હેલો.
હા ને ભાઈ તો તું મતલબ ટ્રેક કરતી છે ને કયા નંબર પરથી મારા કારને બાબા કેટલા ફોનયા
રફ બી નથી જોવું પડશે?
અ કલી કઈ નઈ ભ મારા જે એક નંબર આખો બાકી કષ
તારી તારા જ બે ત્રણ નંબર સાથે કર્યા છે બીજા તો કોઈ ના જોડે નહી કર્યા.
ઓ એક જ આઇડી મેન તો તું પેલી મેન આઇડી ટાઈ પ છે.
હા એમાં બે નંબર બે હતા ને તારા એમાં બે નંબર ઉપર કર્યા છે. એમાં મારા દસ પૂરા છે.
ઓકે ઓકે હવે મે એટલે બીજો બી એક મારો નંબર છે એટલે જઈને
જોઈએ કરીશું.
હમ ઓકે, તો ચાલ મેં એક બીજા સવાલ પૂછે? પેરાડોક્સ છે, હગ એમ-' તો ધાર કે પર્સન એ છે ને પર્સન બી છે રાઈટ.? તો એ લાઈક પેલા પડશેને બી નૈ તું છોડાવ પેલા ખાલી પર્સન એક છે, બરાબર લાય ચલ કોઈ બી એક નામ આપી દઈએ રમેશ નામ આપી દે બરાબર તો એ રમત છે બરાબર તમે એનો હાથ કાપી લીજો હા તો મેં એનો હાથ કાપી લીધો હે તો એ હું સ્ટીલ હજુ બી રમેશ છે કે નથી.? હા ઓકે ઓકે હવે મેં એના બીજો હાથ બી કટ કરી લીધો હવે સ્ટીલ રમેશ
હા તો ભી એજ રેશે ને?
ઓકે પછી મેંને ધીમે ધીમે એ રીતે મેં કરી એના પગ પછી ધીમે ધીમે ઓર્ગન સ્કીિન બધું કાઢી લીધું એ તમારો સવાલ એ છે કે એટ વોટ પોઈન્ટ કે રમેશની રહેશે.
ઓકે!
મતલબ એક્સપ્લેન કર તારો વિચાર ને પછી કેમ?
મતલબ એટલે એ તો એક સુધી રમેશ જ જ્યાં સુધી એક્સિ કરશે એની કોઈ બી વસ્તુ. મતલબ એની બોડી માંથી કોઈ બી હ અલાય હશે મતલબ ગેસ બી અલાયુ હશે અને એની બોડીનો પાર્ટ કોઈ બી એક્ઝિસ્ટ કરતો રહેશે ત્યાં સુધી તો એ રમેશ જ રહેવાનો ને?
બટ, એટલે લક વોટ એક્ઝેક વત શું છે વોટ પોઈન્ટ કે એવું? કવી વસ્તુ તે ટાઈમ પર મે જેને કટ કર ત્યારે એ રમેશ ની રહેશે એમ
હમ
એટલે ક એટલે પેરાડોક્સ છે મતલબથોટ કાઈન્ડ ઓફ
હા
તો એટલે તને શું લાગે એમ? એટલે આ ક્વેશ્ચન ઉભો કરે કે વોટ? વોટ મેક્સ યુ યુ એટલે તને શું તું બનાવે પોતે એમ.
ઓકે
એ રીતે મતલબ છે એટલે જ હતું એટલે? તને એટલે ખબર ની હશે પણ એટલે વિચાર મતલબ
જી એ એ પણ એના ભી અલગ અલગ હોય ને હવે હું મારી મતલબ મારા પરસ્પેક્ટિવથી અલગ માતી હોય કે હું કોણ છું તું તારા પસ્પેક્ટિવ થી અલગ માનતો હોય કે પ્રિયલ કોણ છે યાર?
મજા એટલે આ તો એકદમ અલગ જ કેમ બોલતી છે પણ એટલે અલગ પરસ્પેક્ટિવ નું છે આ બેય ઇટ્સ લાઈક આપણે પર્સન રમેશ ની વાત કરતાએ મતલબ એટલે બધા પર્સન ન અલગ નહ રહી ગ આને આ બનાવે એટલે મતલબ બરાબર અલગ છે પણ એમ જે વસ્તુ છે ને મેન સેમ જ બધમ
અરે પણ તું કે છે તે મારા પરસ્પેક્ટિવ થી પૂછ્યું કે હું સામે વાળા માણસ ને તો હું સામે વાળા માણસ ને તો એની બોડી ઉપર થી જ મા દેખાય તો જ માનીશ ને તો ક
હા એ હ તો હા યાર ત તો મતલબ એવું બોલે છે કે અમે તને શું કેમ ચાલો ફે જદને જદ મતલબ િવ મતલબ કોઈ દિવસે વાત કરતા આવી હ તને સમજ જશે મતલબ બેસિકલી મતલબ એક્સપેરિમેન્ટ છે એમાં એમ વિચારે એટલે ફિલોસોફર બધા બેસે મતલબ એમ ફિલોસોફર પણ એ એ ઘણા વિડીયો પોડકાસ્ટ એવું છે એમ તોયન આવે કેમ વોટ મેક્સ યુ યુ એટલે એટ વટ પોઈન્ટ રમેશ નહી રહેશે તો એમાં એવું છે કે એમ લાઈક પેલા તો સવાલ ઉઠે કે આપને પોતે મતલબ આપણે સેલ્ફ છે તેને શું બનાવે તો ઓ કોસસ બ અવેર ઓફ ર થટ એન્ડવ લક જે મોનાલોક છે આપણા મગજમાં જે આપણા વિચાર છે આપણે જે પોતાની સાથે વાત કરીએ છીએ તે પાઠ આપૂરને પોતે પર્સન બનાવે જે એટલે ઇન્ડિવિજુઅલ યુ
સમજી સમજી સમજી તો આતો હું ભી બોલી શકતી હ પણ તે આ તો મેં બી વિચાર્યું પણ તે મને રમેશ શું પૂછ્યું તો રમેશ હ દેવલ માકી
હા તો રમેશ ન એટલે બાબત છે એટલે બરાબર મેં બારબર કર સાંભળજો
મતલબ એ રમેશમાં કોન્શિયસનેસ ના હોય તો બી
નઈ પણ એ એટલે ડેડ નથી એમ એટલે જીવતો છે એમ
પણ હું હું ડેડ હું એવું છે કે બેડ હોય એ ના હોય તો બી આપડે એને તમે જ કહીશું ને
ના ના એટલેમ વંશ એટલે કોઈ પર્સન એક વાર ડેડ થઈ જાય પછી હ ઝ નોટ ધ સેમ પર્સન લ એ ખાલી ડેડ બોડી છે જસ્ટ
પણ એનું નામ છે ને
આ નામ છે પણ નામ એ જસ તને આઈડેન્ટિફિકેશન છે લાઈક આધાર કાર્ડ છે તે રીતે નામ
રમેશ આઈડેન્ટિફિકેશન તો હતું
અત અ તને કેવી રીતના સમજાવું યારો
અરે તને કે છેમ પૂછતા ના આવડ્યો
ના એટલે કવેશ્ચન બરાબર તો પણે એટલે
કા તો મને સમજતા ના આવડ્યું
હા બસ એ જ રાઈટ
એવું કઈ હશે કઈ વાંધો નહી
મતલબ એટલેાર ડેફિનેટલી તને આવ એ પેલું તને ખબર હશે કે ત્રણ ફેસ વાળું ખબર છે જાપનીઝ ફિલોસોફી કન્ડ ઓફ
એક ફેસ છે જે તું વર્લ્ડ ને બતાવશે મતલબ એક તારી પર્સનાલિટી છે બધા જાણશે એમ
હા આવું તો મારા પપ્પા ના સ્ટેટસ માં
અરે તરા ઉપ ફ સફન લાગે મતલબ એવું કે એમાં કેવું ક ત્રણ છે ફેસ સારા એક વલ્ને બધ છે નોર્મલ એ ડે ટુ ડે લફ પછી એક ફેઝ છે એમ જે તું તારા ફ્રેન્ડસ ને ફેમિલીને ક્લોઝ સર્કલમાં છે તેને બતાવે છે એમ જે લાસ છે જે તું પોતે છે જે તને કોઈ નહી સમજી મતલબ તારા કોન્શિયસ લેવલ પર એ તારું લાઈક બીજું એક ફેસ છે આમાં સજ એટલે
અરે આવું તો એક બીજો ક્વેશ્ચન બી હતો કે તારું કોઈ બી એક ફેવરેટ એનિમલ છે
હા હા એટલે રીતે બહ બકવાસ છે પર્સનાલિટી એકદમ એકદમ બકવાસ છે લિટલી હે હા એ તો મેં બી જોયું છું
એમાં એવું હો ને પેલું જે એનિમલ હોય એ આપડે વર્ડ ને જે બ નતાય એવું કઈક હોય ને અને બીજું હોય એના ત્રણ પૂછ.
હમ બટ એ તો બહ એકદમ બાયસ છે એકદમ બહ એટલેમ રિલાયબલ નથી.
હા હા તને પોતાનું જ સાું લાગશે
હમ જે લાઈક થર્ડ ફેઝ ફાઈનલ જે મતલબ તું જ જાણી શકે ને તું જ મતલબ એની સાથે ડેડ થઈ જશે કોઈ ન જાણે છે એને લક ઓન સેલ્ફ
ઓકે સમજીી ગઈ
અરે યાર ભો કલો આજ ચાલ તું બી કઈ પૂછલો તો આ રીતે જ વાત કરવાના છે આજે
બધા જોડે આવી રીતે વાત કરી શે
સો
બધા જોડે આવી રીતે જ વાત કરી છે
ના એટલે મોસ્ટલી તો આપડે તો ગેમ જ રેમ ને એમ ટાઈમપ એમી વિ વાત કરી છે પછી એક વાર ડિજિટલ પેમેન્ટ વિશે વાત કરી પછી.
ઓલું ઓલા મવી નું લર.
કયું આ બાકી જ છે યાારથી ઉર નામ શું છે ને ઉભર મને યાદ કરવા ને.
હા હા હા.
હીરો તો મને ખબર છે કે આમ એનું નામ શું છે એસ પરથી.
નહી.
સે ત મેં બોલી ગયા ચાર બોલીને તું.
હસી ના દલ તુબા.
હસીના દ કે મેં જો ભૂલી ગયા એટલે મે. પણ આજે પાછું ભૂલી છે અમે.
મેં આખું મૂવી ભરી દીધી. એ દિવસે મેં તને રિકમેન્ડ કર્યું હતું ને તો પછી રાત્રે મેં આખું ફરીથી જોઈ લીધું.
કેે છે.
હજે લાઈબ્રેરીમાંાઈ આખું લાદલા પિક્ચરું એમ ક. આજે લાાઈબ્રેરીમાં પણ મેં આખું એક મુવી જોઈ લીધું.
અરે યાર મેં તો એક મુવી તો પાછું કોઈ વાર નઈ જો એક વા જ જોું લીધું પછી પતિ.
અરે હું છે ને રી વિસી જ્યોતિ ત ઓલાનું દેશી. એનું એ વિઝિટ જોયું ને તો મજા આવી તો મે હવી જોયું આખું.
હા એ બહુ મજા લાવે હ ઓનલી દેશી વાળું.
પ પછી ઓલું યોગી બાબા પણ મસ્ત છે.
હા મેં નથી ગયું એનું બજું.
જોજે એના એના રીવિઝિટ પણ બઉ મસ્ત હોય.
ઓકે આઈ વિલ ડિફિનેટલી ચેક આઉટ.
યોગી બાબા તો જોવા જેવું છે ઓલું મવી તો તારા ટાઈમ ન નથી. પણ આ યોગી બાબા નું બહ મશે છે.
હમ. અરે તને ખબર છે મેં પેલી મે તને મેસેજ કરલો હતો. ખબર મારે એ આવેલી મારા પર
હા હા હા.
તમે એટલું ખરાબ બોલો ને મને મારા શબ્દ જ નહી ખબર પડે કે મેં શું બોલતો હતો.
વાત મેં તને પેલા જ કીધું તું મને બી ખબર નઈ પડે.
જ મતલબ. મારો શબ્દ એમ તેમ થઈ જાય છે એકદમ ચોખ્ખું નની બોલાય મતલબ એ રીતે.
મેં તને પેલા જ કીધું તું બેસ્ટ ઓફ લક. એટલે જ મેં કીધું એટલે જ મે તને કીધું બેસ્ટ ઓફ.
હા મતલબ તમે એટલે થોડીક જ હતી એટલે મચી ગયામે. ખાલી થોડીક આવી એટલે છ સાત આવી પછી મારા ફ્રેન્ડ સાથે વાત કરતો હતો ને ત નની આવી એટલે પછી મારું. બચી ગયો લબ
એટલે મને ખબર છે, તારું ડિફિકલ્ટી લેવલ બઉ વધારે છે.
શું
હેલો અરે એમ કઉ છું તારું ડિફિકલ્ટી લેવલ બઉુ વધારે છે.
શું હરે બહુું વધારે વા કસમ બોડીમાં.
તારું એમ કઉ છું તારું ડિફિકલ્ટી લેવલ છે ને બઉ વધારે છે.
હામાં.
ટ્રાન્સ્ક્રિપ્શન માં તારો ઓડિયો આવે ને. સામે વાળા ને એ ઘટત થાય.
મે બી એટલે હવે આપડે શું તો હવે જેના પર તેની પ્રોબ્લેમ.
આજે આજે મીટિંગમાં પણ ઓલા કહેતા હતા. ખબર છે કે બઉ ફાસ્ટ નઈ બોલવાનું શિવે બોલવા. સેમ વસ્તુ મેં તને કીધીતી પેલા જ.
હા, હવે થી એકદમ ધીમેથી બોલીશ
ધીમે- ધીમે પ્રેક્ટિસ કર ધીમે બોલવાની
ઓકે, લાઈક ઓઅ લાઈક મને આટલી કોઈ કીધું નહી, મે આટલી સ્પીડમાં બોલી લાઈક એકદમ નોર્મલ જ છે એમ, જોવા જોઈએ આઇ ડોન નો એબી રીયલ લાઈફમાં એટલુ ફાસ ની લાગતું હોય
ના, રિયલ લાઈફમાં બી મને તો વન પોઈન્ટ ફાઈવ એક્સ જ લાગે એ
ખબરની અવે એતો મે એ રીતે જ બોલું
પણ, ટ્રાન્સક્રિપ્શનમાં પ્રોબ્લમ થાય
હ, મારે ની આવા જોયે બસ બીજા કોઈ ને આવ આવે તો કઈની
સેલ્ફિશ લોક
શું
કઈ નઇ
શું? કઈ તો બોલી તું
અરે, કઈ નઇ કઈ નઇ
અરે, તું સ્લો તો બોલી પણ એન આગળ હું બોયલી તે મને ની સંભળાયુ
અરે, કઈ નઈ થઇ ગઈ દસ મિનિટ અરે, દસ મિનિટ થઈ ગઈ મારે ઘરે જવું છે. લાઈબ્રેરીથી હવે, એ ગઈ ને હ તો ચાલ